હલો
હા મિત્ર અવાજ આવે છે
હા મિતિત્ર અવાજ આવતો છે કે
હા આવે છે
હા શું કરી રહ્યા છો
કઈ નહી બસ આરામમાં તમે
કઈ નહી હું પણ બેઠો હતો કેવું ચાલી રહ્યું છે વેકેશન તમારું
હા વેકેશન ચાલતું છે તમારે અભ્યાસક્રમ કેવોક ચાલી રહ્યો છે.
અમારો હમના ચાલી રહ્યો છે. હમણા શરૂ થઇ ગયું વેકેશન અમણા પતવા આવ્યું
હા
તો મિત્રો તમે ફ્રીજ શો કે કે કય કામમાં છો હલો હલો તમે કઈ કામમાં છો હ તો તમારા પાસે થોડો ઘણો સમય હોય તો હું એક વિષય પર થોડી ઘણી ચર્ચા કરવા માગુ તમારી સાથે તો તમે રેડી છો હલો
હાલો અવાજ કપાય છે મિત્ર
અવાજ કપાતો છે મારો
હા નેટવર્ક જગ્યાએ
હા થોડી વાર હું નેટવર્ક જગ્યા પર જતો છું
હા આવતોશે અવાજ આવતોશે
હા આમના આવજ
હા આવે
હમ હુ તમારા પરથી એક થોડી એક વિષય પર થોડી ઘણી ચર્ચા કરવા માંગતો છે.
હા જરૂર
હમ તો જે વિષય છે એનું નામ છે શહેરની જે ટ્રાફિકની સમસ્યા છે એના વિશે થોડું ઘણું તમે મને કહેશો ને હું પણ એમાં થોડો સાફ સહકાર તમને આપી
હા. તમે કીધું તેમ, ટ્રાફિકની સમસ્યા વિશે ને.
હા.
ટ્રાફિકની સમસ્યા માં આપલા વિસ્તારમાં એટલી બધી જોવા નથી મળતી, પરંતુ સિટી માં આપણે જોવા જઈએ તો, ટ્રાફ ની સમસ્યા વધુ થાય છે. જેમ કે, લોકોને રોજિંદા જીવનમાં જરૂરિયાત નોકરીએ જવું પડે. એ અન લોકોને ડેલી રૂટીનમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. ટ્રાફિક ના કેટલા બધા નિયમો પણ એ મહત્વ રાખવા જોઈએ. ને ટ્રાફિક એટલે કે, રસ્તા પર વાહનો. ન ધ્યાનથી સંભાળીને ચાલુ છે.
ને હજુ તો કેટલાક એવા ડ્રાઈવરોને, તો ટ્રાફિક ના નિયમો નું પાલન કરવાનું. એવું કઈ ખબર બી ન હોતી, સતા એ લોકોના પાસે લાયસન વગેરે કાતે આવી જાય, એવું ખબર જ નથી પડતી. શું તમે કઈક સિટીમાં આવ જોયુંશે કે? અમુક ટાઈમે એટલી જ ટ્રાફિક થતી હોય કે. જોવાનું મન ન થાય, કઈક માહિતી વિશે તમે જણાવી શકશો?
હા, મિત્રો તમે કીધું સાચી વાત છે. કારણ કે, અ તમે કીધું એ પણ હય કે અમુક એવી અ ખુબ જ એવી ટ્રાફિકની લાઈન હોતી હોય છે, એમાં એક નાની સામાન્ય ભૂલ ના કારણે એના લીધે આખી ટ્રાફિક સર્જાઈ જતી હોય છે, મિત્ર.
હા, મિત્ર.
તમે કીધું કેમ? શહેરમાં જે લોકો હોય છે, એ લોકોની મુસાફરી ખુબ જ વધારે હોય છે.
કારણ કે, જે શહેરના લોકો હોય છે, એ થોડે સો કે, બસ્સો મીટર જવાનું હોય. તો પણ ચાલીને નથી જતા, એ લોકો બાઈક પર જ ને, હું બધું લઈ. સમય બલાવા. તો જેના થકી, એ લોકો પછી બાઈક લઈને જાય તો પછી હા, ટ્રાફિક તો પછી થવાની જ મિત્ર. ને તમે કીધું એ પણ વાત સાચી છે, કે જે અમુક તો કોને? તાર કે આ લોકો. આ સાથે તે તફિકસા હમ. બીજી વાત કોઈ એમ ટ્રાફિક ના સિગ્નલ નું કોઈને એટલું બધું ખ્યાલ નથી હોતો, છતા એ લોકો બાઈક ઉભી રાખવાના રહે તો ઉઊભા નથી રાખતા કે પછી ત્યાં કોઈ સર્કલ હોય. તો ક્યાંથી ટર્ન લેવાનું એ પણ એ લોકોને ખબર નથી હોતી. જેના લીધે થોડું એમ એ લોકો ચૂકી જાય એના લીધે બીજાને પ્રોબ્લેમ આવે ને પછી ત્યાં ટ્રાફિક સરજાય જતી હોય છે, મિત્ર. ને મિત્ર એમાં આપણે જોવા જઈએ તો અમુક એવા લોકો એક આપણે શહેરમાં જવા જઈએ મિત્ર, તો જે હા, એ લોકોને આપણે ઘરની વાત કરીએ તો ઘરમાં બે-ત્રણ તો વાહન હોય જ જેમકે ફોર વ્હીલર, ટુ વ્હીલર કારણ કે શહેરમાં તો બધે જ બધાની પાસે વાહન તો હોય જ. તો એ પણ એક જોવા જઈએ તો ખુબ જ મોટી વાત છે. કારણ કે એક ઘરમાં જો ત્રણ-ચાર વાહન હોય, તો કેવું ત્રણ-ચાર બાઇક હોય. ટુ વ્હીલર હોય એ હો પાછી પર્સનલી.
તો એવું જોવા જઈ તો પછી બધી જ બાઈક નીકળી પડે તો પછી ખુબ જ મોટી લાઈન થઈ જાય ખુબ જ ટ્રાફિક થઈ જાય એવું પણ આપણે કહી શકીએ.
ને બીજી એ વાત છે કે મિત્ર આપણે અમુક એવા લોકો હોય છે, કે જે લાયસન્સ વગર ગાડી કે પછી ટુ વ્હીલર, ફોર વ્હીલર એવું ચલાવતા હોય છે. જેના કારણે પછી એ લોકોને સરખી આવડતી ન હોય છતાં એ લોકો હાઈવે પર ગાડી દોડાવતા હોય છે. ને જેના કારણે એ લોકો પછી કઈ થોડી ભૂલના કારણે બીજા એ બધું ભોગવવું પડે છે. શું મિત્ર તમારું શું કેવું છે? આ લોકો માટે કઈ આપણે કરવું જોઈએ. કે કઈ નિયમ હજી બનાવા જોઈએ કે?
હા, ટ્રાફિકના મુખ્ય કેટલાક તમને હું નિયમ એ વિશે ચર્ચા કરું છું. જેમ કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું તો ખરેખર દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ, કેમ કે જ્યાં વચ્ચેથી એ લોકો ટર્નિંગ લે ત્યાં સિગ્નલ વગર જાય તો એક્સિડન્ટ થવાની સંભાવના વધારે હોય. ને ખાસ કરીને બાઈક વાળાએ તો ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ. કેટલાક એ એવા વ્યક્તિ જોવા મળે છે, કે હેલ્મેટ ના, હોવાથી કેટલા અકસ્માત આપલા વિસ્તારમાં જોવા મળે. ને શું કાર વાળાને ભી કેટલીક નોટિસ આપવી જોઈએ કે ફરજિયાત સીટબેલ્ટ બાંધવો જોઈએ. જેથી કરીને કઈ એટલે બધા દિવસ સરખા નથી હોતા. કે એક્સિડન્ટ થવાની સંભાવના વધારે હોય, એટલે ચોમાસામાં તો રસ્તાનું કઈ નક્કી નો હોય ક્યાં સારું હોય. તો આ નિયમ ખાસ કરીને ચોમાસામાં તો ફરજિયાત લોકોએ આ સીટ બેલ્ટ કે બાઈક વાલા હેલ્મેટ વગેરા નિયમ તો પાલન કરવું જ જોઈએ. ને કેટલાક એવા વ્યક્તિ હોય ને બાઈક પર ચાલતી બાઈક પર મોબાઈલ ફોન વાપરે છે. તો સારી હેબિટ એવું તો ના કેહેવાય ગમ કે ખોટી બ બે બે કાર્ય કરું એ તો માણસને ઘર અહ અઘરું થાય જાય તેથી મોબાઈલ ના કારણથી બી કેટલાક એવા અકસ્માત અમારા વિસ્તારમાં મેં જોયા છે ને જેમ કે કેટલાક એવા નાનલા છોકરા રોડ ક્રોસ કરતા હોય સ્કૂલ માંથી તેવી જગ્યાએ ટ્રાફિક પોલીસ તો ફરજિયાત એક એક રાખવા જ જોઈએ જેથી કરીને નાલા પોયરાને તો એટલા બધા નિયમ નથી ખબર કે રસ્તો કઈ રીતે ક્રોસ કરો કઈ સિગ્નલ લેવું એટલું નોલેજ નથી પરંતુ જે ભને લગાને ના હોય એટલે વ્યક્તિ તે લોકોએ ખાસ કરીને ટ્રાફિક લાઈટ નો ખાસ કરીને ઉપયોગ કરવો જોએ. શું કઈ તમે માહિતી આપી શકશો તમારા વિશ તારમાં કઈ ટ્રાફિક હજુ સુધી જોવા મળી કે કઈ એવી સગવડતા ટ્રાફિક લાઈટ વગેરેની
હા, મિત્ર તમે કીધું એ સાચી વાત છે. કારણ કે તમે કીધું એ કોઈ વળાંક જો રે તો ત્યાં આપડે સિગ્નલ આપ એને પછી વળવું જોઈએ. કારણ કે એના લીધે જે પાછણને બાઈક ચાલક છે એને પ પછી મૂંઝવણ થાયને પછી અકસ્માત સર્જાવાની એમ શક્યતા રહી. ને તમે કીધું ઈ હા એ પણ હું જોઉં છ કે અમારા બાજુ આટલી બધી સુવિધા નથી.
તો અમારા આ તમે કીધું તેમ કે છોકરાઓ જે રોડ ક્રોસ કરવા જાય તો એ લોકોને એટલું બધું ખબર નથી હોતી તો અમુક આપડી જોયું હશે મિત્ર એના માટે કોઈ સ્કૂલ રહે કી કોઈ પણ એવું રે તો ત્યા બોર્ડ મારેલો રહેે કે આગળ સ્કૂલ છે તો વાહન ધીમે આખો ને એવું બધો તો એના લીધે પણ અહ એ ખુબ જ સારી વાત કહેવાય કેમ કે અમારો આ બાજુ આવું બહુ મારો રે તો પછી થોડા ધણા જે જે જતા હોય વાહનો એ પછી ધીમે થઈ જતા હોય છે. જેથી કરીને તા અકસ્માત થવાની સંભાવના ઓછી હોતી હોય છે મિત્રો. તો એ સારી વાત કેવાય. ને મિત્ર તમે જે મારા માટે એટલો બધો સમય કાળિયો મને જે થોડી ઘણી તમે માહિતી આપી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે હાલના સમયમાં હ કોઈ એટલી બધી માહિતી નથી આપતી તો તમારો હજુ હું એક આભાર માનું છું થેન્ક યુ મિત્ર
ધન્યવાદ આભાર